હા કેમ છો મજામાં
હા બસ મજામાં શાંતિ ચાલે છે હાલ તો
બરાબર અમને પણ ભણવાનું ચાલે છે
એવું તમે કઈ એજ્યુકેશન ફિલ્ડ માંથી છો
હું હું એમએસસી કરું છું હું બોટની ભણું છું વનસ્પતિ શાસ્ત્ર
ઓ એમાં શું આવે
અ એમાં વનસ્પતિના રિલેટેડ બધું આવે કે વનસ્પતિ જે હોય એમની બાહ્ય રચના એમની આંતરિક રચના પછી એમનામાં કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે પછી વાતાવરણ સાથે સાથે કઈ રીતે ઇન્ટરેક્ટ કરે છે એન્વાયરમેન્ટ સાથે ઇકોલોજી આવે પછી આપણેે ઘરમાં વનસ્પતિઓ કેવી રીતે ઉગાડી શકીએ પછી એમનામાં કયા કયા એન્ઝઇમ્સ હોય પછી એ વ વપતિનો કયો ક્યાં ઉપયોગ થઈ શકે ઔષધિમાં કે બીજી રીતે ગમે ત્યાં સુશોભન માટે
અચ્છા તો શિક્ષણમાં આમ જોઈએ તો એનું મહત્વ શું ગણાય
અ શિક્ષણમાં કે આમ બહાર આપણે જોઈએ તો એનું મહત્વ એ કે પહેલા તો ડ્રગ્સ
હમ
કે આપડે જે જુદી જુદી દવાઓ તમે લો છો એમાં મોટા ભાગની જે વનસ્પ રિટેડ ડ્રગ્સ હોય તો એ બધું રિસર્ચ થયલું હો ઉદરણ તરીકે હું હમણાં પોતે એક એન્ટી કેન્સર એક્ટિવિટી પર રિસર્ચ કરી રહી છું
ઘરાબ
તો એ જે મારું જે પ્લાન્ટ છે એક થોર છે
હા
થોર હોય ને એની અંદર બધા દરેક પ્લાન્ટ ની અંદર બધા અલગ અલગ કેમિકલ્સ હોય કેમિકલ્ હોય ને એક કેવાયને કે આમ વિ કોષો જે આપણા શરીર ના હોય એના પર અસર કરે તો પછી એ કયા કોષો પર કઈ રીતે અસર કરે છે એનું રિસર્ચ કરવાનું અને એ જ છે કેન્સર કોષો પર અસર કરે છે જો એ કરતું હોય તો પછી કેટલા પ્રમાણમાં કરે છે. એ થઈ જાય પછી એ જે એટલું એટલું જે પ્રમાણ હોય એને આપણે આમ પીસમાં ભરીને આપણે જે જે આવે છે ને પ્લાસ્ટિકની પીિલ્સ છી એ બનાવીને તમારે જે બજારમાં હોય એ રીતના દવાના સ્વરૂપમાં જે છે ડ્રગ્સ ઉપલબ્ધ થાય
બરાબર એટલે આપણેે આમ આજે આયુર્વેદિક દવાઓને એવું ગણીએ તો એ આમાં જ આવતું હશે ને આવી રીતે જ બનાવા
અ હા આવીીના બનાવાય પણ આયુર્વેદમાં કેવું છે. આયુર્વેદ આના કરતા થોડું અલગ છે. આયુર્વેદ જે છે, ને એ આપડા જે જૂના ઋષિઓ કે જૂના જે આપણા વડીલો હોય એમને આપેલું છે, જોકે એમનું દ દ્રષ્ટિકોણ પણ વૈજ્ઞાનિક જ દ્રષ્ટિકોણ હતું. કે એમને જે કોઈ સંશોધન શોધ કરીને કરેલું તો પછી એમને ને આપેલું એમ અને અમારે અત્યાર પણ એવું છે. પણ અમારો જે જે દવાઓ ને બધું ને એ એલોપેથી માં આવે અને આયુર્વેદ હોઈ અલગ. આયુર્વેદ માં કેવું કે આડઅસર થોડી ઓછી હોતી હોય છે. પણ અહિયાં જે એલોપેથી હોય એમાં થોડું આડઅસર ના તમારા ચાન્સીસ રહેતા હોય છે, ઘણા
હા, એમ જોવા જઈએ તો આ છોડ હોય અને પ્રાણીઓમાં આમ તફાવત શું વધારે હોય છે?
અ છોડ અને પ્રાણીઓમાં તફાવત એ પહેલા તો એ બંને જ જીવંત વસ્તુ છે. બંનેને જીવવા માટે પાણી ખોરાક ની જરૂરત હોય છે. તો મને વનસ્પતિ અને પ્રાણી વચ્ચે ડિફરન્સ એ હોય કે જે વનસ્પતિ છે, પોતાનો ખોરાક જાતે જાતે બનાવે છે.
હા.
અ પ્રજવને જે ખોરાક બનાવે છે, એ જે ક્રિયા છે ને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. અ પ્રકાશન વિશ્લેષણમાં કેવું હોય કે જે વનસ્પતિ હોય એ સૂર્યપ્રકાશની ની હાજરીમાં અ જે કાર્બન ડાયોક્સાાઈડ હોય વાતાવરણનો એ લઈને પછી એમાંથી પોતાનો ખોરાક બનાવે
બરાબર.
પાંદરાનો કલર જે હોય ને એ લીલા રંગ ન હોય છે.
એવું, એ લીલો રંગ કેમ હોય?
જે એની અંદર ક્લોરોપ્લાસ્ટ નામનું એક અંગ હોય છે. જેનાથી આ પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા કરે.
હા, તો
પ્રકાશ સંશ્લેષણ ની પ્રક્રિયા કરે તો પછી એમાં ખોરાક બને અને પછી આપડણે જે છે. વનસ્પતિ પતિને ખોરાક તરીકે ઉપયોગ કરી.
બરાબર છે.
હા.
સારી વાત કેવાય.
હા.
તો એમાં જે પાંદડા હોય એનું કાર્ય શું રે મેન?
હા, એટલે જે મેમ કહ્યું એમ કે પાંદડા જે હોય એનું કાર્ય મુખ્યત્વે તો એ જ હોય કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરીને ખોરાક બનાવે. અ પછી જે છે એનું જે પ્રકાંડ જે હોય વનસ્પતિનું એ પ્રકારનું કામ હોય કે વનસ્પતિને જે છે આધાર આપે
બરાબર.
અને જે મૂળ જે હોય વનસ્પતિના એ છે, જમીન માંથી પાણી અને ખનિજ તત્વોનું પોષણ અ મતલબ ખેંચે અને પોષણ આપે
બરાબર.
હા.
તો આપણે આ જે ફળ જોઈએ છે, બરાબર. તું એમ આવે છે, ક્યાંથી બને કઈ રીતે?
અ, એ જે પ્રક્રિયા જે હોય, એ ફ્રૂટ અને સીડ ફોર્મેશન કહેવાય. એમાં કેવું હોય કે, દરેક વનસ્પતિમાં તમે જોશો તો, વૃક્ષ પહેલા ફૂલ આવતા હશે.
હા.
તો વનસ્પતિ ના જીવન ના બે સ્ટેજ હોય, એક તો વાનસ્પતિક સ્ટેજ અને એક છે પ્રજનનીય ફેસ, વનસ્પતિ મેં જેમ કહ્યું એમ કે, પાંદડા આવે, પછી એનું જે અ પ્રકાંડ આવે. આવે, મૂળ આવે, એ બધું આવે. પ્રાર્થનાની જે હોય, એની અંદર છે એમાં અ ફૂલ આવે. ફૂલની અંદર એક ફિમેલ હોય અને એક મેલ હોય. એ હોઈ શકે કે, એક એક જ ફૂલની અંદર બંને હોય, અને એવું પણ હોઈ શકે કે એક ફૂલની અંદર એક જ હોય.
હા.
પછી જે છે એ જે અ મેલ જે ફ્લાવર હોય, એમાંથી છે ને એક પેલું પરાગર જ કહેવાય.
હા.
કરજ જે આવે ને, એ એની અંદર મેલ ગેમેટ હોય.
હમ.
અ નર શુક્ર કોશ.
હા.
અને જે હોય, એમાં માદા માદા ન જે કોષ હોય, એ જે ફિમેલ અંદર હોય, પછી ઉડી માખીઓ દ્વારા કે ગમે રીતે એ આવે. અને બંનેનું ફર્ટિલાઇઝેશન થાય, ફર્ટિલાઇઝેશન મતલબ ફલન થાય.
એમનું ફલન થયા બાદ, અ જે માદા જે હોય, એની અંદર છે ને ઓવરી. કરીને એક અંગ હોય, તો પછી એ જે. ઓરી જે હોય ને, એ ફળમાં રૂપાંતરિત પામે. અને જે અંદર ઓરની અંદર ઓવ્યુલ હોય, એ જે ઓવ્યુલ હોય ને, એ બીજ બને.
બરાબર.
પછી એ બીજ બને, પછી ફળ બને. પેલા ફળ બને, પછી બીજ બને, પછી એ ફળ જે હોય. વનસ્પતિ માંથી છૂટવું પડે.
હા.
પછી છૂટું પડે, પછી આપે ફળ ખાઈએ અને પછી આપ બીજને રોપીએ, અને આમાંથી પાછું, પાછો એક આખો અ આપણે. વનસ્પતિ જે છે, એ આખી ઉભી થાય.
હા, તો આ તમે કીધું બરાબર. બીજ બને, તો એ બીજને આમ અંકુલન માટે આમ કંઈ પરિસ્થિતિઓ જરૂરી છે.
અ એના અંકુરણ માટે સૌથી પહેલા તો જોઈએ પાણી.
હા.
હવે પાણીમાં કેવું હોય કે, પાણી વધારે પણ ના હોવું જોઈએ અને ઓછું પણ ના હોવું જોઈએ. જો વધારે પાણી હોય તો કેવું થાય કે, એનું આજુબાજુંની જે જગ્યા છે, પોર્સ કે જેના દ્વારા વનસ્પતિ શ્વાસ લે. ઓક્સિજન લે, એ બધા એકદમ પાણીથી ભરાઈ જાય તો કહેવાયને કે, આપણે શ્વાસ ના લઈ શકે. વનસ્પતિ, હવે પ્રાણીઓ શ્વાસ ના લઈ શકે તો મૃત્યુ પામે. એવી રીતના, જયારે વનસ્પતિઓ શ્વાસ ના લઈ શકે, ત્યારે પણ તેઓ મૃત્યુ પામે. તો એ રીતના પછી મૃત્યુ પામતી હોય છે.
હા, અને તમે એક બોલ્યા કે પરાજ્ઞયન. તો એ જે પરાજ્ઞયન પોલિનેશન તો એ આમ માખીઓ દ્વારા જ થાય કે, ખુદ પર ખુદ બી એ વનસ્પતિ કરી શકે?
ના ના એની પાછળ ઘણા પરિબળો જે હોય કામ કરતા હોય છે અ કે પાણી દ્વારા પણ થાય પવન દ્વારા પણ થાય પણ એનું જે મેન જે હોય છે એક માખીઓ હોય છે અને બીજા પ્રાણીઓ હોય છે ચરતા જે પ્રાણીઓ હોય છે ને
હા
તો એ કેવું થાય છે કે એમના શરીર પર જે પરાગ્રંજ હોય છેને એકદમ ચોટી જાય છે પછી એ જે ચોટેલી
અ બોલો બોલો
ચોટલી પરાગ્રંજ જે હોય છે ને પછી એ માદાની અંદર જાય છે ધીમે ધીમે
હા
પછી એનું ફલન થાય છે તહીંઆ
તો એ સ્વપરાજ્ઞાન કરી શકે
અ સ્વપરાજ્ઞાન હા જો એકજ અ વૃક્ષ પર માદા અને નર જો બંને ઉપલબ્ધ હોય તો એનું સ્વપરાજ્ઞયન થઈ શકે પણ જો અ એક વૃક્ષ પર એક જ છોડ પર કે વૃક્ષ પર એક માદા હોયને જો નર દૂર હોય તો એને પછી પરપરાજ્ઞયન ની જરૂર પડે એટલે કે એને પરાજ્ઞયન માટે જે બીજા જીવો છે એના ઉપર આધાર રાખવો પડે
બરાબર છે અને મેં એક અમુક વાર વર્ડ સાંભળતી હોઉં છું કે વનસ્પતિ પાણી છોડે
હા
ઠંડુ એના કારણે કેવું ઠંડક એની નીચે બેસીએ ત્યારે ફીલ થઈ કેમ કેમ એવું થતું
હા એમાં કેવું હોય કે એને બાષ્પીભવનની પ્રક્રિયા કહેવાય હા તો એમાં જે બાષ્પીભવનની પ્રક્રિયા છે ને મુખ્યત્વે પણો દ્વારા થાય
બરાબર
ના સરફેસ પર જે છે ને એ ટીપુ નાનું પાણીનું ટીપુ અમુક વાર તમને જોવા મળતું હશે
હા
હા તો એ જે છે ને એ પાણીના દબાણ ને કારણે થાય કે એની રગોમાં છે ને પાણી વહેંતુ હોય
હા
ના વહેનને કારણે એમક છો દબણ વધારે ઓછું થાય તો એ પછી પાણી બહાર નીકળે હા અને અ વાતાવરણને ઠંડ ઠંડુ એટલા માટે ે કે જે એમ કે કાર્બન ડાયોક્સાડ તો કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય તો પછી ત્યાં ઠંડક વધે ને હા એ
સારું સારું
હા તો આવી બધી જે છે અમારામાં ભણવામાં આવતું હોય છે બહ મને બ જ ગમે છે કારણ કે બહ જ રસપ્રદ વિષય છે એટલા માટે આવી તો કોની બધી વસ્તુઓ છે
સારું સારું સારું
ચલો કોઈ દિવસ અહિયાં આવશો તમે તોમે વિસ્તાર થી તમને વિષ પ
હા પાકું ચોક્કસ ચોક્કસ આ આવીશ હા હા આવજો